હલો એક. એકદમ મજામાં તમે કેમ છો.
હા હમણાં તો એકદમ મજામાં જ છે પરંતુ હમણાં ગામડામાં ખુબ ગરમી વધી રહી એવું લાગી રહ્યું છે તમારા ગામડામાં કેવું છે હમણા ગરમીનું પ્રમાણ
ઘ જોવા જઈએ તો પહેલા શું છે તમને હજુ પણ ખબર જ નથી કે હું સિટીમાં રહું છું કારણ કે તમે ઘણા સમય પછી મને ફોન કર્યો છે હું પહેલા ગામડામાં રહેતો હતો પરંતુ ગામડામાં શું છે કે મને જે જોબ મળી હતી એટલે કે મેં જયારે ભણતો હતો તો ગામડામાં ભ્યું હતું પરંતુ મારા જોબમાં આપણે બહાર જવું પડે છે તો હાલમાં શુંું સિટીમાં રહું છું અને અહિયાયા જો ગરમી વાત કરવા જ તો ગરમીનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે આપડણે સવારે બપ સવારે અને બપોરે તો બહાર પણ નીકળી શકતો ન નીકળી ન શકીએ કારણ કે આપડે જો બહાર નીકળવા જઈએ તો. આપ ચામડી એકદમ રજાય છે અને એકદમ લુ લાગે છે પવનો પણ આવે છે પરંતુ લુ લાગે છે એટલે અમે બહાર પણ નીકળી શકતા નથી અમારી બાજુ કેવું છે ગામડાઓમાં હાલમાં કેટલાક આપણે કેટલાક સેલ્સિયસ જેવું તાપમાન રહે છે.
હાલમાં તો ગામડામાં તમે જાણો જ છો કે ગામડામાં તો પલા એટલું બધું આડત્રીસ એટલુંધું રહેતી હોય હતું પરંતુ હાલમાં તો અમારે તો બેતાલીસ ચુમ્માલીસ થઈ જાય છે જેના કારણે ગામડામાં બહાર જવાનું એટલે કે ઘરની બહાર જવાનું પણ મુશ્કેલ થઈ જાય છે અને ગામડામાં જેટલી પહેલા ઠંડી. ઘટી હણાં જો નથી કારણ કેણાં દસ વાગે એટલે જ એટલી બધી ગરમી લાગે છે કે વાટ જ નહી પૂછાય એટલે દસ દસ વાગે ઘરથી બહાર નીકળીએ તો એટલું બધું ફેસને આપને પ્રોબ્લેમ થાય છે અને આપે માઠવ પણ ખૂબ દુખે છે હમણાં તો પણ એટલું બધું ગરમી વધી ર છે જેના. બધા ગામના લોકો તો એટલું બધું એટલે ઘર બહાર જવા નીકળતા નથી એટલે કારણ કે ગરમી તેટલી બધી ગઈ જેના કારણે બહાર જવું મુશ્કેલ પડી રહ્યું છે અને બહાર જાય તો પછી એટલી બધી ગરમી લાગે છે અને માું ન માઠું પણ દુખે છે અને અમુક હવે તો. એ પણ અમે ગામમાં જોવા મળ્યું કે એટલે બપોરે એક માણસ થતો ત્યારે અચાનક રસ્તામાં ચક્કર પણ આવી ગયા હતા એવું પણ હવે જોવા મળ્યું હતું પહેલા એવું બધું નથી થતું પરંતુ એટલું બધું ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે કઈ વાત જ નહી પૂછાય અને પહેલા જે ગરમીનું પ્રમાણ હતું એ. હાલમાં એટલું બધું વધી રહ્યું છે કે પછી વાત જ નહી કારણ કે પહેલા તો એટલી બધી ઠંડક પણ હતી ગામમાં અને જે વૃક્ષો હતા વૃક્ષો જેમ કે તો વડ પણ છે લીમડાઓ પણ ઘણા બધા હતા પરંતુ હવે એના લધે જે એટ છાય આપે. એટલું પણ નથી આપતું કારણ કે એટલું બધું વાતાવરણના લીધે પછી પ્રદુષણના લીધે પણ ગામડામાં ખુબ ગરમી વધી રહી છે શહેરમાં હમણાં કેવું છે શહેરમાં તો એ ગરમી તો લાગતી જશે પરંતુ પ્રદુષણ ન પ્રમાણમ જળ રહે કે પછી પ્રદુષણ થતું છે શહેરમાં પણ.
હા એમ તો શહેરોમાં શું છે કે ગરમીનુંું ખુબ જ વધુ છે એનું આપડણે કારણ જોવા જઈએ એમ તો અમારે ત્યાં શું છે વૃક્ષોનું પ્રમાણ મળે જ નહી એટલે કે વૃક્ષો જોવા જઈએ તો એમ આપડે શું છે ગામડાઓ માટે જરાક આપડણે થોડોક રસ્તો આગળ જઈએ એક દોઢ કિલોમીટર કાઢીએ. જ જો ત્યા એકલા વૃક્ષો જ જોવા મળે અને જે ખાલી વાડી હોય ત્યાં પણ શાકભાજીોપેલી હોય છે એટલે ત્યાં ઓક્સિજનનુંું પ્રમાણ અને પવન પણ ઠંડો ફુકાટ હોય છે કારણ કે ત્યાં નદી તળાવ બધું આવેલું હોય છે એટલે એના સપાટી પરથી જે પવન પસંદ થાય છે એટલે પવન પણ ઠંડો ફુકાટ હોય છે એટલે ગરમીનું. પ્રમાણે થોડું ઘણું ઓછું જોવા મળતું હશે પરંતુ અમે જે શહેર મળરીએ છીએ ત્યાં શું છે કે નથી નદી તળાવ એટલે તળાવ ન છે પણ ઘણ દૂર છે એટલે અમારે સુધી પવન આવતો જ નથી અને પવન આવે તો પણ એકદમ ઠંડો પવન આવતો નથી અને ગરમીનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે હાલમાં શું છે. કે આના જે પ્રદુષણ પણ ખૂબ જ વધી રહ્યું છે એ ટોપિક પણ આમ જોવા જોઈએ તો એટલે ગરમીને ખુબ જ અસર કરે છે કારણ કે જે હમણાં અમારે ત્યાં જે કંપની આવેલી હોય છે તેનો ધુમાડો હમણાં બપોરે હતો ને રાતના વાતાવરણમાં છોડી દેવામાં આવે છે જેના કારણે એ એ ખૂબ જ. જ પેલો ધુમડો હોય છે જેના કારણે આપણું વાતાવરણ ખુબ જ અસર થાય છે એટલે અમે જો ગરમીનું પ્રમાણ ઘલું હોય તો આપણા પર ઓપ્શન છે કે કંપનીનું પ્રોડ્યુસન ઓછું કરીએ અને કંપનીમાં જે પ્રોડક્ટ બનાવ આવે છે એનો આપણે ઓછો પ્રોડક્ટ બનાવીએ એવું પણ થઈ શકે. અવા તો આપ બીજો ઓપ્શન એ છે કે આપડણે થઈ શકીએ તેટલા વૃક્ષારોપણ કરીએ અને જેટલા વૃક્ષારોપણ કરશું તેટલા આવનારી પેઢીઓ માટે તે ફાયદાકારક જ છે કારણ કે દર વર્ષે એમ જોવા જઈએ તો સતત ગરમીનું પ્રમાણ તો વધતું જઈ રહ્યું છે એમ કોઈ પણ વર્ષે એવું નથી કે આ કોઈ વર્ષે વધી ગય. આવતા વ જેટલું પેલા વર્ષે જેટલી પડ તેટલી નથી પડી એટલે ઘટી ગ એવું તો જોવા મળતું જ નથી જેમ વર્ષો જટ પસાર થઈ રહ્યા છે તેમ દર વર્ષે તાપમાનમાં ત્રણ થી પાંચ ટકા સેલ્સિયસમાં વધારો થઈ રહ્યો છે અને એવો વધારો થવો એ ખુબ જ અસરગ છે ખાસ કરીને ગરમી આપણા મનુષ. તો અસર કરે છે ને પ્રાણી પશુ પક્ષી એમ બધા જ પ્રાણીઓને અસર કરે છે અને જે જી પાણીમાં જીવજંતુ રહે છે તેમને પણ અસર કરે છે કારણ કે તેના કારણે જે પાણી હોય છે તે ખુબ જ ગરમ થઈ જાય છે એકદમ વરાળ જેવ નીકળતી થઈ જાય છે તેના કારણે જે પાણીની અંદર. જે જીવજંતુ રહે છે તેમને પણ ઘણી બધી અસર થાય છે એટલે પાણીનું પ્રદુષણ આપ થઈ શકે તેટલું ઓછું જ કરવું જોઈએ અને હાલમાં શું છે કે વરસાદ પણ ઘણો એવો પડશે એવી આપણા ન્યૂઝ ચેનલોમાં ને સોશિયલ મીડિયામાં આવી રહ્યો છે તમને શું લાગે વરસાદ કેવો. વરસાશે ગામડાઓ માટે વરસાદની ઋતુ એકદમ સારી હશે ને.
હા ગામડામાં તો એકદમ સારી પહેલા થતી હતી પરંતુ હમ ગરમીનું પ્રમાણ વધતું જવાનું મને લાગતું છે કે હ વરસાદ પણ વહેલો આવી જશે કારણ કે ગરમીનું પ્રમાણ ખુબ વધુ લાગ ગયું છે જેના કારણે હવે તો જે પણ અમા જે આજુબાજુ નદીઓ હતી કેટલે નાના નાના. કુવા એટલે કુવામાં પણ પેલા પાણી સ્તોર હત. એ એ પણ નથી રહ્યું કારણ કે આટલી બધી ગરમી પડી છે જેના કારણે એટલું બધું સુકાઈ ગયું છે આજુબાજુ ખાડી હોય છે તે પણ સુકાઈ ગઈ છે જેના કારણે અમારા ગામડામાં તો પાણીની તકલીફ વધી રહી છે અને તમે જાણો વરસાદ પણ હવે તમે કે. ગા કે્યા. એટલી બધી ગરમી થના કારણે હવે વરસાદ. પણ વહેલો પડશે જેથી કરીને આપડે તો હવે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપડણે જે પણ પાક રોપે છે વર્ષોમાંથી ઋતુઓમાં કે જેમ કે ડાંગર તો વર્ એ પણ રોપમાં આપને બીખ પણ લાગે છે નુકસાન પણ થઈ જાય છે કેમ કે આપડે વર્ એટલે કે પછી કરશો ને ગમે ત્યારે વરો પડી જ. પાક નુકસાન થવાનું જ છે એટલે કે પહેલા જે પહેલા જે આપણે અમારા ગામમાં જે ખેતી થતી હતી તે ખુબ સારી થતી હતી અને વાતાવરણ પ્રમાણ થતી હતી પર વાતાવરણ એટલું બગડી રહ્યું છે કે જેના કારણેવે ખેતી શું કરીએ શું ના કરીએ એ પણ વિચાર આવે છે હવે તો એમ છે. ગરમીનું પ્રમા એટલું વધી રહ્યું છે જેમ કે ગામ આવે તો હું ઘરે બેસું છું અને પંખો ચાલુ કરીને બેસુ ત્યારે પણ પંખામાં એટલી ગરમ હવા નીકળે છે કે ત્યાં બેસે જ નથી એટલે એથી કરીને હું એટલે કે મારા પાછાડી વાડી છે મારી ત્યાં બેસું છું અને ત્યાં જ થોડો બપર. સમ આરામ કરું છું કારણ કે ઘરે બેસવા જવાનું તો એટલો બધો તાપ પણ લાગે છે અને એટલી બધી પરસેવો પણ થાય છે અને ઊંઘ જ નથી આવતી અને માઠું પણ દુખે છે જેના કારણે ખુલ્લી બેસીએ અને આપણે જાણ નીચે બેસીએ તો આપણા માટે પણ સારું હોય છે અને સારી એ હવા પણ મળી રહે છે. શું તમારા જે શહેરમાં તો તમારે એસી જ નાખેલી હશે તેમાં એસી એસી માટે ખુબ ઠંડક મળને મળતી હશે ને તમને કે એસી માં પણ જે ગરમ હવા આવે છે એમ.
હા એમ તો જોવા જઈએ તો તમે જે કીધી એ વાતો સાચી છે અને અમારે ત્યાં તો એમ તો એસીનુંું પ્રમાણ ઘણુંું છે અને એમ જોવા જઈએ તો એસી આપણને સુંડગ્ટ આપે જ છે પરંતુ જે પ્રદુષણ થઈ રહ્યું છે તેમાં એસી પણ ઘણ મોટો ભાગ ભજ્યો છે કારણ કે એસીને કારણે રૂમ ની જે ગરમી હોય છે તે બહાર. આવે જેના કારણે વાતાવરણમાં જે ગરમીનું પ્રમાણ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે એટલે જેમમ એસી તો ઓછી વાપર્યું છે પરંતુ હવે શું છે કે ગામડાઓમાં પણ ઘણા બધા શહેરોમાં એટલે કે ગામડાઓ પણ ઘણા બધા ઘરો છે તેમાં હવે તો એસી નાખવામાં આવે છે. કારણ કે ગામડાઓમાં પણ ધીરે ધીરે તાપમાન વધતતો જઈ રહ્યો છે એવી મને વાતો ઘણી બધી મળે છે અને તમે પણ જણાવી છે અને હાલમાં શું છે અમારે ત્યાં જો ગરમીનું પ્રમાણ વધી જાય તો અમે શું કરીએ છીએ કે સાંજના સમયે હોવે તો જોબ ની માંગણી કરલી હતી અને અપ્રુવ થઈ ગઈ છે. કેમ કે દિવસે તો અમે કંપનીમાં પણ કામ કરી જ શકીએ નહીં કારણ કે પંખા નીચે ને એવું કામ કરવાનું હોય છે અને ગરમીનું એટલું વધુ પ્રમાણ હોય છે અને કેટલીક તો અમારે જે લોખંડ હોય છે તેની સાથે કામ કરવાનું હોય તો એટલું બધું ગરમ થઈ જાય છે કે અમે પકડી જ નથી શકતા કારણ કે વાતાવરણ એટલું ગરમ છે કે પછી જે. ખંડ પછી જે સ્ટીલ હોય છે એને અમે પકડી શકતા નથી અને એ ખુબ જ અસરત છે એટલે શું છે અમે સાંજે જો જોબ કરવા જોઈએ તો સાંજે અમને બેનિફિટ મળે કે સાંજે વાતાવરણ ઠંડુ હોય છે અને સાંજે અમે સારી રીતે કામ કરી શકીએ અને જેટલું અમારે પર કામ હોય. તેમ પૂરી કરી શકીએ એટલે અમને એ તો ખુબ જ ગમે છે એટલે એવું કરવું જોઈએ અને અમારી મામાંગણી અપ્રુવ થાય તો અમને ગમે તો તમારા બાજુ શું છે તમે કોઈ વાર એવી કઈ મામાંગણી કરી શ સરકારને કે ગરમીના કારણે તમને કોઈ પંખા લાગે આપો એસી કે પછી બીજું કઈ ફ્રીજ. જે હું કઈ મામાંગણી કરી છે તમે.
એવી તો આમ તો મામાંગણી કરવી જરૂર છે પણ એવી તો નથી કરી છે પણ હવે વિચારે છે કારણ કે. એટલે કે એવું તો નથી કે પણ. ગરમી એ વધી રહી છે એટલે કે અમારા ગામમાં પાણીની બર ઠેર ઠેર મૂકો એ જ ખાલી માંગણી કરવી છે કારણ કે હમ તમે જાણો ગરમીનું પ્રમાણ. ખૂબ વધી્યો છે જેના કારણે. આપણા ગામમાં જે પણ ફેરિયાઓ આવે છે અને જે લોકો આમમ ફરે છે. છે તે એ લોકો માટે પાણીની જરૂર ખૂબ પડે છે એમને જેથી કરીને એ લોકોને પાણીની સગડ મળી રહે એ જ અમે અરજી કરેલી હતી ને અમે એ એમને સરકારેરા સરપંચ એમ. કરેલી એટલે કે પાંચ છ દિવસમાં કરીશું એમ કીધેલું છે હવે એમને. કરશે એમ તો સરપંચ એ પણ સારા. જેમ. એટલે કરી દેશે એમ તો. એટલે આપડે એજ કે ગરમીઓમાં આપડે પાણી પીતું રહેવું જોઈએ અને જે ગરમીમાં સિઝનમાં જે આપડણે ફળ ખાવા જોઈએ જેમ કે કેરી છે. પછી શેર નો રસ છે અને. તરબૂજ છે એ બધા ફ્રૂટો આપણે તે સમયે એટલે ગરમીના સીઝન માં ખાયએ તો આપણા શરીરમાં ખુબ સારું છે શું તમેટ ફ્રૂટ ખાતાા થશો ને એમ. તરબુજ. છે કેરી છે પછી શેરડીનો રસ છે.
હા એમ તો જોવા જઈએ તો આમ તરબૂચ ને એવું ખાવું જરૂર છે અને ગરમીમાં તો શું છે કે જેટલા ફળો આપડે ખાશું તેટલો આપણને ફાયદો વધારે થવાનો છે અને આપડે શું છે કે ગરમીનું પ્રમાણ વધુ છે એટલે લોકો ઠંડા પીણા તરફ વધારે જાય છે આકર્ષાય છે અને ઠંડા પી શ. કોલ્ડ્રીન્ક એમ ઘણી બધી જે ડ્રીસ આવે છે તે એમનું સેવન કરે છે પરંતુ એના કારણે શું છે એ પીવું સારું એમ છે પરંતુ એના કારણે આપણે પછાતના જે દિવસો આવવાના છે તેમાં આપને હાડકા દુખવાનો અને જેમ ખાસ કરીને પગના જે હાકા છે તે દુખવાના જે સંભાવના હોય છે. એટલે હું બાળકોને પણ કહું છું કે એ ઠંડા પીણા રોસાદ કર્યો છે અને જે કેરીનો રસ હોય છે ખાસ કરીને તે આપણને જે ખેડૂતો વિશ્વાસ હોય છે જેના પર વિશ્વાસ હોય છે તેના પરથી લેવું જોઈએ બીજા કોઈ એટ કંપનીમાં બનેલો કે એવો રવાનો એવો. જે રસ હોય છે તે લેવાનું ટાળવું જોઈ કારણ કે એમાં ઘણા બધી દવાઓ નાખવામાં આવે છે અને પછી કેરી પકવામાં આવે છે એટલે એ કેરીઓ ઝરી હોય છે અને ખાસ કરીને હમણાં તો શું છે કે આપણે ક નીકળ્યા હોય તો શેરડીનો રસ છે તરબૂજ છે પછી લીંબુ ન લીંબુ પાણી છે એ બધું ન. સેવન કરવું જોઈએ એના કારણે જે શું આપણા શરીરને પૂરતી ઠંડક મળી રહે છે અને ઠંડક મળવી એ ખૂબ જ સારી બાબત છે જો આપણે શરીરનું મેન્ટેન નહીં રાખશું તો એને નુકસાન આપણને જ થવાનું છે અને આપણે જે તમે મને જણાવ્યું એ પણ મને સમજ પડી છે અને. હું મારે જીવન માં એ બધી વાત ઉતારીશ પણ મને એવી આશા છે કે તમે પણ મારા પછી જે તમને મે વાત કરી તે તને પણ સમજશું ચાલો કોઈ વાર મળશું ત્યારે આપણે શાંતિથી બેસીને વાત કરશું.
ઓકે ચાલો કોઈ વાર મળશો પાછા.